હલો હા
કેમ છે
બસ મજામાં
અચ્છા આજે મને ખોરાક વિશે વિચાર આવ્યો તો મેં કીધું લાવું તને કોલ કરું
ચોક્કસ બહુ સરસ વિષય છે વાત કરવા માટે ખરેખર ખોરાક આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે
હા ખોરાક વગર તો જીવનની કલ્પના પણ કરી ના શકાય આપણને રોજિંદા કામ કરવા માટે શક્તિ ખોરાક માંથી જ મળે છે
બિલકુલ બિલકુલ જેમ વાહનો ચાલવા માટે આપણને પેટ્રોલ જરૂર પડે ને તેમ શરીરને ચાલવા માટે ખોરાક જરૂર પડે
હા સાચી વાત છે તારા મતે સારો ખોરાક કયો કેવાય
મારા મતે તો જે ખોરાક શરીર ને જરૂર બધા પોષક તત્વો આપે તેને સારો ખોરાક કેવાય એટલે જે આમ સંતુલિત તહાર હોય
અચ્છા સંતુલિત આહારમાં કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન ચરબી વિટામિન છે એ બધું આપણેે ગણી શકાય
હા અને થોડું આમત આમ સમજાયએ તો શું આવે
હા જરૂર કાર્બોહાઈડ્રેટ શરીરને આપણે શરીરને ઉર્જા આપે છે જેમકે ઘઉં છે ચોખા બાજરી બટાકા એ બધું આપણા શરીરને ઉર્જા આપે છે અને પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સ્નાયુઓના વિકાસ માટે જરૂરી છે જેમ કે છે દાળ ચણા દૂધ અને પનીર એ બધામાં છે ને ઘણું બધું પ્રોટીન હોય છે
હા એ તો છે અને વિટામિનસ એમાંથી મળે
અ વિટામિન અને ખનિજ તત્વો શરીરને રોગોથી બચાવે છે તે ફળો અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં જોવા જોવા મળે છે
બિલકુલ સાચી વાત મારી માતા પણ રોજ ફળ અને સલાડ ખાવાનું
હા એ ખુબ સારી વાત છે આજકાલ લોકોને બહારનું ખાવાનું વધારે પસંદ છે અને ફળ શાકભાજી ઓછું ખાય છે
હા ખાસ કરીને યુવાઓને તો પીઝા બર્ગર અને કોલ્ડ્રિંક્સ ઘણો શોખ હોય એનો
અ હા આ જંક ફૂડ સ્વાદિષ્ટ લાગે છે પણ સ્વાસ્થ્ય માટે તે સારું નથી બિલકુલ
એવું કેમ
કારણ કે તેમાં બહુ ચરબી હોય છે મીઠું અને ખાંડ હોય છે તેના કારણે જેમ કે વજન વધી શકે છે ડાયાબિટીસ આપણે જોઈ શકીએ છે કે આજકાલ લોકોને ઘણો આવે છે પછી હ્રદય સંબંધિત સમસ્યાઓ બી થાય છે
હ એટલે જ મારા દાદા હંમેશા ઘરનું જમવાનું જ ખાવાની સલાહ આપે છે
હમ અને તેમની સલાહ એકદમ સાચી છે જોવા જઈએ તો આપડણે કારણ કે ઘરનું ભોજન સામાન્ય રીતે તાજું અને પૌષ્ટિક હોય છે
હા અને ગુજરાતી ભોજન વિશે શું કેવું તારું
ગુજરાતી ભોજન તો આપણને જેમ ખબર છે કે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તેમાં સ્વાદ અને પોષણ બેવું હોય છે
હા મને તો ઢોક કુકડા અને ખમણ બહુ જ ગમે
ઉપરાંત હંડવો છે થેપલા છે ખાખરા છે પછી ઊંધિયું અને દાળભાતને કેમનું ભૂલાય દાળ ભાત છે આ
હા એ તો છે જ ઊંધયું તો ખાસ કરીને ઉત્તરાયણમાં ખાવાની એટલી મજા આવે અને આપડે બીજી વાત કરીએ તો તહેવારોના પણ ખોરાકમાં સંબંધ આમ બધું આવે એટલે બહુ બધું છે આપણા જોડે ખાવા જેવું તો અ ખોરાક માત્ર ભૂખ માટે નથી હોતું પરંતુ લોકો વચ્ચે પ્રેમ અને સંબંધ પણ વધારે